હલો હા કેમ છો?
બસ મજામાં બોલો.
જય શ્રી કૃષ્ણ શું કરો છો?
બસ આમ ઉપર બેઠા તા જય શ્રી કૃષ્ણ બોલો
હા હા
સુ
કહુ છું એક નાનુ કામ હતુ. બસ ચાય નો ટાઈમ થયું ચાય પીતા તા અને તમને યાદ કરતા તા
એવું છે અમને ભી ચા પીવા ઉપર બોલાવો કોઈ વાર
હા હા ચોક્કસ બોલાયશું આવી જાઓ હમણાં જ
હમ હમણાં તો નથી કામમાં છીએ એટલે પછી ફ્રી તમારી જમવામાં તો આજે દાળ-ભાત, શાક-રોટલી બસ
હમ્મ દરરોજ દરરોજ એવું લાગે કે શું બનાવીએ શું બનાવીએ?
હા
છોકરાઓ ખાતા નથી ભીંડા ખાતા નથી.
ભીંડા અને એવું તો ભાવતું નથી ને બટાકાની આઈટમ મે રોજ હવે નથી ભાવતી એવું છે.
હમ્મ કઉ છું મને એ કામ હતું કે ભાઈ પ્રિન્ટિંગ નું કામ કરે છે ને?
હા
તો મને શું થોડું
હા પ્રિન્ટનું કામ કરાવું હતું પ્રિન્ટિંગમાં આ શું ભાવ છે ને કેવી રીતે થ શે મારે શું ટીશર્ટૉ એક જેવી પ્રિન્ટિંગ કરાવી છે.
ટીશર્ટમાં તૈયાર જોય છે કે પછી કટિંગમાં આવશે કે અમારે કાપડ લાઈન બનાવાની છે કે કઈ રીતે બનાવવાની છે?
આપણને કઈ સસ્તી ને સારી પડે ક્વોલિટી સારી જોઈએ કે
સારી ક્વોલિટી એટલે બસો ત્રીસ રૂપિયામાં પડશે. તમને એક મા માર્કેટ થી લઈને આપીએ ને એમાં બસો ત્રીસ તો માર્કેટ ખરીદી છે. અને બાકી એક ડિઝાઇન બનાવીશું તો પાંચસો થી સા હજાર રૂપિયા એક ડિઝઇન નો ખર્ચ લાગે છે. બનાવામાં પછી તમારે અલગ અલગ નામ બનાવવા હોય તો બી વાંધો નહી પણ અમને એક ફ્રેમ નો ખર્ચો હજાર રૂપિયા લાગે છે.
અચ્છા પછી એમાંથી અમને જેટલી ટી શર્ટે કરાવી હોય.
હા ફ્રેમ બન્યા પછી ભલે પાંચસો છપાવી હોય કે હજાર છપાવાય એનો કઈ વાંધો નહી.
પણ જે ડિઝાઇન બનાવીએ છે ને એનો હજાર રૂપિયા ચાર્જ લાગે છે અમારે.
હમ્મ હમ્મ હમ્મ
એટલે પછી તમને એક ડિઝાઇનમાં બી છાપ વી હોય કે અલગ અલગ નામ છાપવા હોય તો બી વાંધો નથી.
પછી આપણને અલગ અલગ આમ છપાઈએ તો એનો ભાવ અલગ થાય કે એક જ થાય?
ના અલગ અલગ કરાવે એટલે હામે ડિઝાઇન અલગ અલગ બનેને અમારે કોમ્પ્યુટરમાં. એટલે એક એક ડિઝાઇન બસો બસો ર
રૂપિયાની એ આપે.
અને ફ્રેમ ઉપાડવામાં અને એમાં થઈને. ખર્ચો વધી જાય છે.
એટલે આપણે એક જે વિકલ્પ કઈએ તો બરાબર રહે છે હેના.
એક બી
એક બીજા હોય ને તો વાંધો નથી હમ.
અને અલગ અલગ કરાવો તો તમારો ખર્ચો વધી જાય.
એવું છે.
અને સાઈઝ કે અલગ અલગ મળશે કે આપણને જોઈએ આખું બંચ લેવું પડશે જેવું મારે હવે. વિદ્યાર્થીઓ છે કોઈ એક્સેલ છે કોઈ ડબલ એક્સેલ છે કોઈ એલ છે. તો મને આખું બંચ લેવું પડશે કે
જે રીતે આપે છે.
તે આપે છે હમ હમ.
અ એક્સેલ જુએ તો બી મળી જશે ડબલ જુએ તો મળી જશે. કોઈમાં ના એમથી ફાઈવ એકસેલ સુધીની સાઈઝ આવે છે. સાઈડ તો તમે કેશો તો તમારી રીતે જે સેટ બેસતી હશે.
હમ અને મને આમ થોડાનો હા બોલો બોલો.
તમે બોલો
કઉ છું કે આમાં કેવી રીતે થશે રબડ પ્રિન્ટ થાય છે કે. કેવી રીતે પ્રિન્ટ કઈક હોય છે એમાં મને થોડું જણાવજો ને. કેમકે મને એટલી ખબર નથી આમાં પ્રિન્ટ તો બને આવે છે એક રબર પ્રિન્ટ
કે છે પણ અમે લોકો કટિંગ ઉપર વધારે સારું બેસે છે તૈયાર ઉપર નથી બેસતું એમ.
અને એક હમણાં પેપર વાળું બી. ચાલે છે બટર પેપર કરાવીએ ને એના ઉપર. થી બી એમાં દસ કલર હોય તો બી છપાઈ જાય છે.
હમ હમ અને આમાંથી. વધારે ટાઈમ સુધી કયું ટકી રહે છે.
ટકવા તો રબર પ્રિન્ટેડ કરે છે બરાબર લબર પ્રિન્ટ કલર આવે છે ને હા એ વધારે ટકે છે એટલા માટે
ધોવામાં ને વા કઈ માં કઈ તો દિક્કતો નહી થતી અને આપણે હમણાં એમ્બ્રોઇડરી વાળું પણ ચાલે છે જેવું સ્કૂલ ના ની લોગો બનેલા હોય છે ખબર છે તમને એમ્બ્રોઇડરી થી બનેલા હોય છે
હા અત્યારે સેમ્પલ તો આવે જ છે કોઈમાં એમ્બ્રોડરી છે કોઈમાં સ્ક્રીન છે કોઈમાં બધા ભેગું છે સ્ટોન સ્ક્રીન એમ્બ્રોડરી, એ રીતનું બી સેમ. પલો બનાવે છેએ ત્યારે ઘરે, એક એકમાં
તો હવે મારે કરાવું હોય તો કયું ંગ ટાઈમ સુધી આમ ટકે એવું? કેમકે જો મારે છે ને યોગા માટે કરાવું છે છોકરાઓને.
હા, તો રબર પ્રિન્ટમાં કરાવ રહી દો તો એ સારું રહેશે.
હમ હમ.
અને એ ક્વોલિટી બી સારી છે રબર પ્રિન્ટમાં િંગ થયા પછી નીકળતું બી નથી એમ.
અને એને ધોયા પછી કઈ દિકકત તો નથી આવતી?
ના ના તોય આપ છે કઈ નઈ આવ.
અને મારે પેલું કરાવવું છે એટલે આગળ છે ને નાનું સિમ્બોલ. જોઈએ જેવું યુનિફોર્મમાં નથી હોતું એકદમ.
હા હા.
હા હા, અને પાછળ એવું ને એવું મોટું સિમ્બોલ જોઈએ.
હા તો વાંધો ને નાળ
એટલે પાછળ કેવું આખી ટી શર્ટમાં દેખાય ને એવું જોઈએ.
હા એઈ તો અમુક અમુક સ્કૂલોમાં આવે છે કોઈ ન નામ હોય છે કોઈને લોગો હોય છે, કોઈને નાનું મોટું ું અલગ અલગ
હા હા હા બસ જે તમે ક છો.
હમ ઠીક હ તમે તમારું નામ વાળું લોકો ને એ મને મૂકી દેજો તો હું તમને ભાવો આપાવ રહી દિશ સામે
હમ હમ.
જેટલી ઇંચ પ્રમાણે ભાવ જશે એટલા માટે.
હમ હમ.
સાઈડ મોકલશો ને તમે મને તો એ રીતે હું ભાવ જોઈને કહીશ તને.
અચ્છા જેટલો મોટો લોકો કરાય છે એટલો ભાવ વધશે એવું છે?
હા આગળ કોમ્પ્યુટરમાં જે એ રીતે બનાવે એ રીતે ભાવ વધે ને.
અચ્છા, અને આ આખી ટી શર્ટ નું હોય તો આખી ટી શર્ટ જેટલું લોગું હોય પાછળ તો વધારે ભાવ નાનો ટી શર્ટ પર લોગો કરાવવો છે.
હા નાનું મોટા ન ભાવ અલગ પડે કેમ કે આપડે બી સહી નાખીએ બગાડીએ તો ખરી ને અંદર કોમ્પ્યુટર માં બી મહેનત કરવાની નાનું મોટું બનાવવામાં.
હ
એમાં બી ભાવ જાય છે.
હમ હમ.
એલા એટલે તમે મને પેલા સાઈજ આપજો પછી હું ભાવ તમને આપું. આટલા ઇંચમાં આટલો ભાવ આવશે, એટલા.
સારું, અને- કેતીથી આપણે આમ ડ્રેસ ઉપર આપણે નામ લખાવએ તો એનો અલગથી થશે?
ડ્રેસ ઉપર નામ કરતા ત્યાં ફ્લાવર પ્રિન્ટ બઉ ચાલે છે. નામ તો હજી ખાસ નથી ચલાવતા મે પણ
ના ના યુનિફોર્મ જેવું છે ને છોકરાઓનું
હા નામ તમારી હોય બ્રાન્ચ એનો બી ચાલે બ્રાન્ચ નું નામ લખાવું હોય તો વાંધો નહી જે તમે હોય ને બ્રાન્ચ એનું નામ બી લખી શકીએ છીએ
હમ હમ
બ્રાન્ચ બી એ અમુક લખાવે છે અમુક લોકો બી લખાવે છે છપાવવામાં તો
હમ
તમને જે અનુકૂલ લાગે કે એ રીતે કહો એ પ્રમાણે હિંચ ઉપર ભાવ કાઢી ને તમને આપીએ
હમ હમ
એટલા માટે તમે નક્કી કરીને મને કેજો કે તમને નામમાં છ છપાવું છે કે લોગોમાં છપાવું છે
હમ હમમ નામ એટલે શું છોકરાઓનું નામ હોયને એ યોગાની યુનિફોર્મ ઉપર પાછળ જેવું કે એક્સ વાય જેડ છોકરાઓનું નામ હોય ને એક એક નું નામ અલગ અલગ એમની જેવું ક્રિકેટમાં નથી આપને કરાવતા
એવું તો કરાવશો તો તમને એક એક ડિઝાઇન ત્રણસો ત્રણસો રૂપિયાની ડિઝાઇન નો ખર્ચો થાય એ તમને પીસ પાંચસો રૂપિયામાં પડે હમ તો પાં સો રૂપિયા પડી જાય ભાવ અલગ અલગ નામ કરાવએ ને આપડે
હમમ એટલે એમાં એવું થાય કે એવું કોમ્પ્યુટર હમ એ તમે નામ કોમ્પ્યુટર ઉપર કરાવશો હેને પછી એની પ્રિન્ટિંગ કરીને આપશો અમને ટી શર્ટ ઉપ
પેલા અમે કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કરાવ જઈએ પ્રિન્ટ કરીને આપે પછી કાગળ બટર પેપર તમે બીજે કઢાવ બટર પેપર પાછું ઘરે લાવ ને પાછી ફ્રેમ બનાને પછી તમને છાપીને આપીએ
એવું છે એટલે એના માટે અલગ અલગ નામની અલગ અલગ પ્રેમમાં જાય ને એટલા માટે
હમ હમ હમ એટલે જેટલા નામ હોય એટલી ફ્રેમો આપણને બનાવવી પડે
હા પ્રેમો બનાવાની ને પછી ડિઝાઇન બી બનાવીએ એટલે અલગ અલગ નામ લખીએ એટલે અલગ અલગ ચાર્જ લાગે ને મારો
હમ હમ
અને એકમાં હોય તો આપણને એકમાં જલ્દી પચી જાય હા સિંગલ કલર કોઈ બી છપાવરાઈ દો કે તમારી બ્રાન્ચ નું નામનો લોગો છપાવી દો ક નામ છપાવઈ દો યોગા વાળાનું જે બી રાખ્યું હોય તો તમને સહેલું પડશે
હા તો એવું કરીએ આપણે સારું તો હું તમને છે ને લોગ અને હું તમને ખાલી નામ આપી દઉં તો લોગ બહ તમે કોમ્પ્યુટર ઉપર તરાઈ તૈયાર
હા એ રીતે તો હા મોકલાય આપીશ તમને તમે ખાલી તમારું બ્રાન્ચ નું નામ નની મને મોકલી આપજો એટલે હું તમને સિલેક કરીને આપું કે સાઈજ છે ક સાઈજ છે તમને જે અનુકૂલ લાગે પછી મને કે એટલે સમ
હા તો સારું આપણે એવું કરીએ હું તમને હમણાં વોટ્સઅપ કરી દઉં છું પછી એના તમે મને લોગો મોકલી આપો બરાબર જે ગમે એ સાઈઝ પણ હું તમને વોટ્સઅપ ઉપર કઈ દઉં છું કઈ સાઈઝ કેટલી જોઈએ
હા ઇંચ ઉપર હું તમને આપી દઈશ જવાબ હ કેટલી સાઇઝ હા એ સારું છે ચલો જે શ્રી કૃષ્ણ